બેન હલો કેમ છો બેન?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપણે આજ ડિજિટલ માર્કેટિંગ વિશે તો વાત કરવાશું.
અરે! બહુ સરસ વિષય છે, આતો એકદમ નવીન વિષય છે. આજના સમય થી ચાલતો એવો વિષય છે. આ ખૂબ જ આધુનિક વિષય છે. આધુનિક સમયમાં આપણે જોઈએ તો ડિજિટલ માર્કેટિંગનું અ યુગ ચાલી રહ્યો છે. આજે મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય. હોટલ શોધવી હોય, નોકરી જોઈતી હોય, નોકરી શોધવી હોય. અથવા કોઈ વ્યવસાય વિશે માહિતી મેળવવી હોય. તો સૌથી પહેલા આપણે ઇન્ટરનેટ પર શોધ કરીએ છીએ. આ કારણે ડિજિટલ માર્કેટિંગનું મહત્ત્વ દિવસો ને દિવસો વધતું જ રહ્યું છે.
એકદમ સાચું થયું ડિજિટલ માર્કેટિંગ એવી પ્રક્રિયા છે, જેમાં ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને કોઈપણ પ્રોડક્ટ સર્વિસ અથવા વ્યવસાયની જાહેરાત કરવામાં આવે છે, આ કામ મોબાઈલ, કમ્પ્યુટર, વેબસાઈટ, સોશયલમીડિયા, ઇમેલ અને સર્ચએન્જિન દ્વારા કરવામાં આવે છે.
બિલકુલ પેલા તો આપણે જ્યારે પહેલાના સમયમાં આપણે વ્યાપારીઓ ફક્ત અખબાર રેડિયો ટી. વી પોસ્ટર આવી રીતે આપણે પ્રચાર કરતા હતા. પણ હવે આધુનિક સમયમાં સમય બદલાઈ ગયો છે. છે, અને આપણે જોઈએ તો નાના અમથા કોઈ પણ વ્યાપારને પણ મોબાઈલ દ્વારા પોતાના ધંધાની જાહેરાત. કરવા માટે અને આખા દેશ અને દુનિયા સુધી પહોંચાડવા માટે આ ડિજિટલ માર્કેટિંગ એક બહુ જ સારો માધ્યમ
એ મિત્ર આજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ વોટ્સઅપ, ટ્વિટર, ગૂગલ અને લિંકડિનની. જેવા પ્લેટફોર્મ ડિજિટલ માર્કેટિંગમાં મહત્વના ભાગ બની ગયા છે. કોઈપણ કંપની પોતાના ગ્રાહક સુધી ઝડપી અને ઓછા ખર્ચે પહોંચી શકે છે.
બિલકુલ સાચી વાત કરી તમે આપણે જોઈએ તો ડિજિટલ માર્કેટિંગના કેટલા બધા ફાયદાઓ છે. જોતો પહેલો ફાયદો એ છે, કે ઓછા ખર્ચે આપણે વધારે લોકો સુધી આપણા ધંધા વિશે જાહેરાત કરી શકીએ છીએ. બીજો ફાયદો ગ્રાહકોથી સીધો સંપર્ક કરી શકીએ છે. પછી ત્રીજો ફાયદો ઘર બેઠા આપણે વ્યવસાય ચલાવી શકીએ છીએ. અને ચોથો ફાયદો નાના મોટા વ્યવસાયને પણ મોટી કંપનીઓ સાથે સંપર્ક કરવાની તક મળે છે. એટલે અ આજનો જે યુગ ચાલી રહ્યો છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ઓનલાઈન અજે બધીમ જે પ્લેટફોર્મ છે. એના પર આપણે સોશિયલમીડિયા માર્કેટિંગ કરીને આપણા અ ધંધાને લોકો સુધી સારી રીતે પહોંચાઈ શકીએ છીએ. આજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સઅપ. અને લિંકટન જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કરોડો લોકો રોજ સક્રિય રહે છે. અને કંપનીઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ. પોતાના પ્રોડક્ટ અને સર્વિસની જાહેરાત કરવા માટે કરે છે. સુંદર ફોટા વિડીયો અને માહિતી દ્વારા ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવામા આ ડિજિટલ માર્કેટિંગ ન સારો ઉપયોગ થાય છે.
એકદમ સાચી વાત થઈ. જયારે આપણે ગૂગલ પર કોઈ વસ્તુ શોધીએ છે. ત્યારે પહેલા પેજ પર જે વેબસાઇટ દેખાય તે પાશૅલ એસીઓનુ કામ હોય છે, જો વેબસાઇટ સારી રીતે તૈયાર હોય તો મેં ગૂગલ કલમાં ઉપર આવે છે, અને વધારે લોકો તેકે જોઈ શકે છે. અ આજ કંપનિયા. ઈમેલ માર્કેટિંગ ગ્રાહકોને ઈમેલ દ્વારા નવી ઓફર ડિસ્કાઉન્ટ નવા પ્રોડક્ટ અથવા મહત્વની માહિતી મોકલે છે આ રી તે ગ્રાહક સાથે સતત સંપર્ક બની રહે છે.
બિલકુલ પછી જોઈએ તો કોન્ટેન્ટ માર્કેટિંગ આ તમે જે કીધા એ ઈમેલ માર્કેટિંગ પછી સર્ચ ઇન્જિન ઓપ્ટમાઈઝેશન આ બધા જ ડિજિટલ માર્કેટિંગના જ પ્રકારો છે. અને કોન્ટેન્ટ માર્કેટિંગ ઇન્ફ્લુઅન્સર માર્કેટિ માર્કેટિંગ આ બધા પણ બીજા અન્ય પ્રકારો છે. જે પ્રકારથી આપણે માર્કેટિંગ કરીને આપણા અ પ્રોડક્ટ કે અ ધંધાને વિસ્તૃત રીતે આ મંચનોો ઉપયોગ કરી શકીએ છીએ. અ અને કોન્ટેન્ટ માર્કેટિંગ આમાં પણ આપણે અ ઉપયોગી લેખ બ્લોગ વિડીયો દ્વારા આપણે માહિતી શેર કરી શકીએ છીએ લોકોને જાણકારી આપવામાં આવે છે. અને સારું કન્ટેન્ટ હોય તો લોકો જલ્દી આકર્ષે છે અને વિશ્વાસ પણ જલ્દી કરી લે છે.
એકદમ સાચું થયું આજ અ આજે ઘણા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્ઝર ઈન્ફ્લુએન્જર માર્કેટિંગ લાખો લોકો સુધી પહોંચે છે કંપનીયા તેઓના મદદથી પોતાના પ્રોડક્ટ નો વિચાર કરે છે પલી રૂટીગ ના કારને રોજગારને નવી નવી તક અ પણ ઉભી થઈ છે આ ઘણા યુવાનો ડિજિટલ માર્કેટિંગ કોર્સ કરીને એસસીઓ એક્સપર્ટ સોશિયલ મીડિયા મેનેજર કન્ટેન્ટ રાઈટર ગ્રાફિક ડિઝાઇનર વિડીિયો એડિટર અને ડિજિટલ માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરા રહ્યા છો.
બિલકુલ આ ક્ષેત્રમાં ફ્રીલાન્સિંગ પણ ખૂબ તક છે. ત્યાં ઘણા લોકો ઘરે બેઠા દેશ વિદેશના ગ્રાહકો સાથે કામ કરવાની પણ સારી તક મેળવે છે જેનાથી એમને સારી આવક પણ થાય છે.
એકદમ સાચી વાત થઈ ખોટી જાહેરાત ઓનલાઈન ફ્રોડ એક વેબસાઇટ સાઇબર
હમ
પાસવર્ડ છે.
એકદમ સાચું કહો છો. એટલે તો કહેવામાં આવે છે કે જ્યાં ફાયદા છે તો ત્યાં આવા બધા નુકસાનો પણ આપણને ભોગવા પડે છે. આપણે જોઈએ તો ભવિષ્યમાં ડિજિટલ માર્કેટિંગ કેટલું આગળ વધવાનું છે આજે આપણે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એ આઈ મશીન લર્નિંગ અને ઓટોમેશન જેવી ટેકનોલોજીના કારણે માર્કેટિંગ વધારે ઝડપી સ્માર્ટ અને અસરકારક બની ગઈ છે. આજે ગ્રાહક શું પસંદ કરે કે ક્યારે ખરીદી કરે છે. અને કેવા પ્રોડક્ટ જોવા માંગે છે. આ બધી માહિતી ટેકનોલોજી ના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ. તેથી કંપનીઓને ગ્રાહકની જરૂરિયાત અનુસાર સેવા આપવાની તક મલે છે.
એકદમ સાચું થયું મિત્ર વિદ્યાર્થીઓ માટે પણ ડિજિટલ માર્કેટિંગ માર્કેટિંગ એ સુંદર કાર્ય બન્યું રહે છે જો કોઈ વિદ્યાર્થી કમ્પ્યુટર ઇન્ટરનેટ, લેખન, ડિઝાઇન, વિડીયો બનાવવાનું અથવા સોશ યલ મીડિયામાં રસ હોય તો એ શેરમાં સારું ભવિષ્ય બનાઈ શકે. આજ ઘણા યુવાનો યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ બ્લોગ અને વેબસાઇટ દ્વારા પોતાનો વ્યવસાય શુરુ કરી રાશે. ઘણા લોકો ઘર બેઠ ઠા ફ્રિલાન્સિંગ કરીને દેશ વિદેશમાં ગ્રાહક સાથે કામ કરી રહા સે. આ બધું ડિજિટલ માર્કેટિંગમાં કારણ શક્ય બન્યું થે છે.
બિલકુલ, નાના દુકાનદાર માનીપ માટે પણ ડિજિટલ માર્કેટિંગ વરદાન સમાન છે. પહેલા જાહેરાત માટે ઘણો ખર્ચ કરવો પડતો હતો. પણ હવે ઓછા ખર્ચે પણ હજારો લોકો અ નેસ સુવિધા અને પોતાની સેવા અને પ્રોડક્ટ પહોંચાડી શકાય છે.
એકદમ સાચી વાત થઈ પણ મિત્રો અ ડિજિટલ દુનિયાનો ઉપયોગ કરતા સમયે સાવધાની રાખવી પન જરૂરી છે, એક ખોટી વેબસાઇટ થી બચો ઓનલાઈન ફ્રોડ થી સાવધાની રહો. ઓટીપી, પાસવર્ડ અને બેંક ડિટેલ્સ કોઈ ના આપો સોશ્યલ મીડિયા પર ફક્ત સાચી અને ભરોસાપાત્ર માહિતી જ શેર કરો. ઇન્ટરનેટ નો ઉપયોગ જ્ઞાન, શિક્ષણ અને વેન વિકાસ માટે કરો ડિજિટલ માર્કેટિંગ ઉપયોગ જો ઇચ ઈમાનદારી અ જબ ઈમાન દારી સાચ્ચે અને જવાબદારી સાથે કરવામાં આવે. તો ફક્ત વ્યાપાર જે નહીં પન સમજને ફલ વધાવરામ માં આવે છે.
સમાજને પણ હા આગળ વધાવામાં મદદ કરે છે તમે એકદમ સાચું કહ્યું. એટલે કહી શકાય છે કે અ જેમ પરિવર્તન થાય છે એ પરિવર્તનને આપણને અપનાવવું બઉ જરૂરી છે એટલે ડિજિટલ માર્ક ર્કેટિંગ ને અપનાવીને આજના આધુનિક રીતે આપણે ધંધાનો અ મોટા સ્તરે પ્રચાર કરવાનો એક બઉ જ સારો ડિજિટલ માધ્યમને બધાને આપ નાવો જોઈએ. ચાલો તો ફરી કોક બીજા વિષય પર જરૂરથી આપડે ચર્ચા કરીશું આ વિષ પર ચર્ચા કરીને બઉ સારું લાગ્યું જય શ્રી કૃષ્ણ.
ચેરી અ જય શ્રી કૃષ્ણ, આવજો.
આવજો.